હલો.
હેલો રવિ શું કરે છે ભાઈ?
બસ આ આવી રહ્યો એ મને ક શું ઘણા દિવસ વાત નથીઈ.
હું મજામાં સાંભળાવ શું ચાલે તારે.
. ઘરમાં રહે હતો ચારથી પાંચો આદમી મનમાં એક વિચાર આવ્યો કે એમાં કેટલો ફરક છે.
અરે હા. આ તો ખરેખર રસપ્રદ વિષય છે ઘણા લોકો શહેરમાં રહેવાનું પસંદ કરે છે તો કેટલાક ગામનું જીવન વધારે ગમે.
મને તો ગામમાં રહેવાનું વધારે તમે છે સવારમાં તાજી હવા પક્ષીઓનો કલરવ શાંતિ અને શાંતિભરું વાતાવરણ દિવસની શરૂઆત જ ખુબ સરસ થાય છે.
હા ગામની સવારનો તો માહોલ કઈક અલગ જ હોય છે જયાંરે શહેરમાં સવાર ઉઠો તો વાહનોની અવાજ ટ્રાફિક અને દોડધામ શરૂ થઈ જાય
ગામના લોકો એકબીજાને ઓળખતા હોય કોઈના ઘરે કોઈ મુશ્કેલી હોય તો આખું ગામ મદદ માટે ઉભું થઈ જાય
વાત સાચી શહેરમાં ઘણા લોકો વર્ષોથી એક જ સોસાયટીમાં રહેતા હોય છતાં પણ પાડોશી નામે ખબર જ ન હોય
આપણા ગામમાં જો કોઈના ઘરે લગ્ન હોય તો આખું ગામ કામમાં લાગી જાય કોઈ રસોઈમાં મદદ કરે કોઈ મહેમાનોને સંભાળે તો કોઈ વ્યવસ્થા કરે
અને શહેરમાં તો મોટા ભાગે બધું પૈસા આપીને જ કરાવું પડે લોકો પાસે સમય જ હોય
પણ શહેરના પોતાના ફાયદામાં પણ છે સારી શાળાઓ કોલેજો મોટી હોસ્પિટલો અને રોજગારીની તકો ઘણી હોય છે
હા એ વાતમાં તો શહેર આગળ જ છે, ઘણા યુવાનો ભણતર કે નોકરી માટે શહેરમાં જાય છે કારણ કે ત્યાં વધુ તક મળી રહે છે,
પણ શહેરનું જીવન પણ સહેલું નથી રોજ ટ્રાફિકમાં કલાકો બગડે એક જગ્યાએ થી બીજી જગ્યા એ જવા માટે ઘણા સમય નીકળી જાય,
એકદમ સાચું મારા કાકા અમદાવાદમાં રહે છે તેઓ કહેતા હતા કે ઓફિસ જવા માટે ઓછા ઓછા દરરોજ બે ત્રણ કલાક લાગી જતાાય
ગામમાં આવડાસી મોટાભાગની જગ્યા કે પગપાળા અં અથવા બાઈકથી જલ્દી પહોંચી શકાય
હમ્મ અને ગામના પ્રદુષણ પણ ઓછા હોય છે, શહેરમાં તો ધૂળ ધુમાડા અવાજના પ્રદુષણ ખુબ જ હોય છે
હા ગામમાં ખેતરો ઝાડ અને ખુલ્લી જગ્યા હોવાથી વાતાવરણ શુદ્ધ રહે સાંજે ફરવા નીકળીએ તો મનને પણ શાંતિ મળે
પણ હોય છે દરેક ગામમાં સારી હોસ્પિટલ નથી હોતી શિક્ષણ ની સુવિધા પણ નથી હોતી
સાચું કહ્યુ ઘણા લોકોને સારી સારવાર માટે શહેર જવું પડે ક્યારેક નાની સમસ્યા માટે પણ લાંબુ અંતર કાપવું પડે છે,
અને ભણતર માટે ઘણા વિદ્યાર્થીઓ ગામ છોડીને શહેર તરફ જાય છે,
હા પણ આજકાલ ધીમે ધીમે ગામમાં પણ વિકાસ થઈ રહ્યો છે સારી સડકો ઈન્ટરનેટ અને નવી સુવિધાઓ પણ આવી રહી છે
ખરેખર પહેલા જે એક કામ માટે શહેર જવું પડતું હતું એમાંથી ઘણા કામ હવે ગામમાં જ થવા લાગ્યા છે,
એક વાત અને ગામની બઉ એક વાત મને ગામની બહુ ગમે છે અહીં લોકો પાસે એકબીજા માટે સમય હોય છે, સાંજે લોકો એટલા એટલા એટલા પર એક ચોકમાં બેસીને વાતો કરે
વાત તો સાચી હા જયારે મોટા ભાગે લોકો આખો દિવસ કામ વ્યસ્ત રહે ઘણા લોકો પોતાના પરિવાર સાથે પણ તો સમય નથી પસાર કરી શકતા
તને શું લાગે છે બાળકો ના ઉછેર માટે ગામ સારું કે શહેર
આ થોડોક મુશ્કેલ પ્રશ્ન છે જો શિક્ષણની સુવિધા વાત કરીએ તો શહેર સારું સંસ્કાર કુદરત સાથે સંપર્ક અને રમવું વાતાવરણ જોઈએ તો ગામ સારું
મને પણ એવું જ લાગે છે આપણા બાળપણમાં આખો દિવસ બહાર રમતા હવે શહેરના બાળકો મોટેભાગે ઘરમાં મોબાઈલ કે કમ્પ્યુટર પર જ રહેય છે
ગામમાં હજુ પણ બાળકોની મેદાનો ક્રિકેટ કબડ્ડી કે બીજી રમતો રમતા રમતા જોવા મળે છે,
ગામનો ખોરાક પણ વધારે તાજો હોય છે, ખેતર માંથી આવતી શાકભાજી તાજું દૂધ અને ઘર નું બનાવેલુ જમવાનું
જ્યારે શહેરમાં ઘણી વાર પેકેટો વાળા ખોરાકો ફાસ્ટ ફૂડ ના કારણે ખુબ નુકસાન થાય છે,
પણ શહેરમાં નવી ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થાય છે, એ પણ એક મોટો ફાયદો છે
વાત તો સાચી એટલે જ હું માનું છું કે ગામ શહેર બંનેની પોતાનીઓ છે કોઈ એક સંપૂર્ણ રીતે ખરાબ કે સારું નથી
હા ગામમાં આપણને શાંતિ કુદરત અને સામાજિક સંબંધો આપે છે, જ્યારે આપણે વિકાસ શિક્ષણ અને રોજગારીની તક આપે છે,
જો ગામમાં શહેર જેવી મૂળભૂત સુવિધાઓ બની જાય તો શહેરમાં ગામ જેવી હરિયાળી અને સામાજિક જોડાણ રહે તે વધુ બની જાય
એકદમ સાચી વાત છે, વિકાસ જેવો હોવો જોઈએ કે લોકો કામ છોડવા જ મજબૂર ન બને
તે પણ પોતાના ગામ સાથે નો સંબંધ જાળવી રાખવો જોઈએ, આખરે આપણું મૂળ તો ગામ જ હોય છે ને
સાચું કર્યું હું જયારે પણ ગામની શાંતિ અને ખુલ્લું આકાશ જોઉં છું, ત્યારે લાગે છે કે અહીં જીવન વધુ સરળ અને નિષ્ાંત ભર્યું છે
મને જ્યારે શહેરની પ્રગતિ
એટલે આખરે કહી શકાય કે ગામ અને શહેર બંને એકબીજાના પૂરક છે, ગામ વગર શહેર અધૂરું છે અને શહેર વગર ગામનો વિકાસ અધૂરો છે,
વાહ આ વાતો તો બહ સરસ કઈ બંનેની સારી બાબતો અપનાવી જોઈએ આપ સારું સમાજ બનાવી શકીએીએ
હા ભાઈ આપણે ગામ અને શહેરના ફાયદા ગેરક ગેરફાયદાની વાત કરી રહ્યા હતા પણ એક વાત કહું મને સૌથી મોટો ફરક લોકોના સ્વભાવમાં લાગે છે,
વિચારતો હતો કે ગામના લોકો રસ્તામાં મળે તો બે મિનિટ ઉભા રહે તો હાલ ચાલ પૂછે
એકદમ સારું આપણા ગામના તો આપણા ગામમાં તો જોગ કોઈ બે દિવસ બહાર દેખાય નહી તો લોકો પૂછવા આવી જાય કે બધું બરાબર છે ને
હા જય્યારે શહેરમાં ઘણા લોકો વર્ષો સુધી એક જ બિલ્ડિંગમાં રહે છતાં પડોશી સાથે ખાસ ઓળખણ ન હોયણા પોતપ પોતાના કામમાં જ વ્યસ્ત હોય
હા શહેર માં જીવનની ગતિ બહુ ઝડપી હોય છે સવારે નરી પછી ટ્રાફિક સાંજે ઘરે આવે ત્યાં સુધી આખો દિવસ પૂરો થઈ જાય
એજ કારણે કદાચ લોકોારબંધો માટે સમયતો અને ગામ તજ લોકો ઓટલા પરકી ચોર આવી વાતો કરે છે બધો બાળકો બધા એકબીજા મળતા રહે છે
મને તો આપણા ગામની શિયાળા ની સવાર બહુ ગમે ધીમે ધીમે સૂર્ય ઉગે લોકો ખેતર તરફ જાય ચારની કેટલી પાસે લોકો ભેગા થઈને વાતો કરે
હા અને શહેરમાં સવાર પડે એટલે રસ્તા પર વાહનો ન લાઈન લાગી લાય છે બધા ક્યાંય પહોચીવાની ઉતાર હોય
એક વખત હું મારા કાકા પાસે શહેરમાં ગયો હતો સવારે નવ વાગે અમે નીકળ્યા પણ ટ્રાફિક એટલો હતો કે માત્ર દસ બાર કિલોમીટર જવાનામાં લગભગ એક કલાક લાગી ગયો
અરે આપણા ગામમાં તો એટલા સમયમાં આસપાસના બે ત્રણ ગામ ફરીને આવી શકાય
હમ સાચશું કઈ
હમ શિક્ષણની વાત કરીએ તો શહેરમાં સારી શાળાઓ અને કોલેજમાં વધારે હોય છે એ કારણે ઘણા વિદ્યાર્થીઓ પણ આ માટે શહેરમાં જાય છે
હા પણ હવે ગામમાં પણ ધીરે ધીરે સારી સ્કૂલો અને ડિજિટલ શિક્ષણની સુવિધા આવી રહી છે પહેલા કરતા ઘણો બદલાવ આવ્યો છે
ઇન્ટરનેટ ના કારણે ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન ઘણી નવી વસ્તુ શીખવા લાગ્યા છે
એ પણ વાત સાચી છે ગામના લોકોને કુદરતની વચ્ચે ઉછેરવાની તક મળે તેઓ ખેત ાડ પક્ષી પશુઓ સાથે નજીકથી પરિચિત થાય
સાચું છે શહેરમાં ઘણા બાળકો દૂધ ક્યાંથી આવે છે એ વાત કેવી રીતે ઉગે છે એની પણ ખબર નથી હોતી
હા મારા નાના ભત્રીજા એ એક વખત પૂછ્યું હતું કે ઝાડુ ઉપર કઉ ઝાડુ ઉપર ઉગે છે ત્યારે મને હસવું આવ્યું પણ મેં એવો વિચાર કર્યો કે શહેરના બાળકોનું જીવન કેટલું અલગ છે
હ ગામમાં બાળકોને નાની ઉંમરથી મહેનત નું મહત્વ સમજાઈ જાય તેઓ ખેતરોમાં મોટા ભાગે લોકોના કામ કરતા જુવે અને જવાબદારી શીખી લે છે
હા આપણા બાપુરમાં પણ ક્યારેક રજા હોય ત્યારે ખેતરમાં જઈને પપ્પાને મદદ કરતા ભલે બહુ કામ ન કહીએ પણ નવી નવી વસ્તુઓ શીખવા મળતી
અને સાંજ થકી જઈએ પછી ઝાડ નીચે બેસી ઠંડી હવા ખાની મજા જ કઈ અલગ હતી
અરે ગામમાં તો તહેવારો પણ કેટલા ધૂમધામથી ઉજવાય આવું ગામ ભેગું થઈ જાય નવરાત્રીમાં હોય ઉત્તરાયણ હોય કે હોળી હોય દરેકમાં એક અલગ જ ઉત્સાહ હોય
શહેરમાં પણ તહેવારો ઉજવાય છે પણ ઘણી વાર લોકો પોતાની સોસાયટી કે પરિવા અને પૂરતો જમિત રહે છે ગામમાં તો બધા એક પરિવાર જેમ લાગે
યાદ છે ને ઉત્તરાયણમાં સવારે વહેલા છત ઉપ ચડી જઈએ અને સાંજે સુધી પતંગ ચડાય
હા અને પતંગ કપાય એટલે આખી ગલીમાં બાળકો દોડતા નીકળે કોણ પહેલા પકડે એની થઈ હોય
ગામના મેળા પણ બહુ યાદ આવે છે નાનકડો મેળો હોય પણ બહુ તો આનંદ માટે બહુ મોટો હોય
જવા થોડા પૈસા ગોળા ખાવાના રમકડા લાવવાના ચકડોલમાં બેસવાનું
શહેરમાં મોલ અને મોટા પાર્ક હોય છે પણ ગામના મેળામાં જેવી જે મીઠાઈ છે એ અલગ જ છે
શું લાગે છે ભવિષ્યમાં કામ અને શ વચચે ફરક ઓછો થશે કે વધુ
મારા મતે હા કારણ કે હવે ગામમાં પણ સારા રસ્તા ઈન્ટરનેટ બેંક હોસ્પિટલ અને ઘણી સુવિધાઓ આવી રહી છે વિકાસ ધીમે ધીમે દરેક જગ્યા પહોચી રહ્યા છે
પણ સાથે સાથે ગામની સંસ્કૃતિ પરંપરાઓ પણ જળવાઈ રહેવી જોઈએ વિકાસ નામે બધું ખોવાઈ ન જાય
એકદમ સાચી વાત આધુનિક સુવિધાઓ આવે એ સારી વાત છે પણ ગામની એકતા પ્રેમ અને સહકારની ભાવના પણ એટલી જ જરૂરી છે
વાત સા